કેમ છો.
બસ મજામાં.
હું પણ મજામાં છું.
હા આપણ જો પોલ્યુશન એ હા તેનું પોલ્યુશન એટલે પર્યાવરણ પ્રદુષણ આ ટોપિક પર વાત કરીએ.
હા પોલ્યુશન એટલે પર્યાવરણ નું પ્રદુષણ વધે છે ને.
હા આજના સમયમાં પોલ્યુશન એક મોટી સમસ્યા છે.
હા વાયુ નુ પ્રદુષણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
હા આ તો છે જ.
હલો.
હા હા પાણીની પ્રદુષણ જીવનની અસર કરે છે.
હા જીવનનું પ્રદુષણ આ ખેતીને નુકસાન પહોંચાડે છે.
હા વાહનો માંથી નીકળતો હ ધુમાડો હવા ખરાબ કરે છે.
હા હા કારખાના પણ નો પ્રદૂષણ ફેલાવે છે.
હા એ તો છે જ.
હા.
હ પ્લાસ્ટિક નો વધારે ઉપયોગ પર્યાવરણની
હા બ હા ખૂબ નુકસાન થાય છે પ્લાસ્ટિકમાં પર્યાવરણમાં અ ઝાડ કાપવાથી ઓક્સિજન ઓછું થાય છે.
હા, વાત તો સાચી છે આ પ્રદૂષણ સ્વાસ્થ્ય ને તકલીફ થઈ શકી હૃદય રોગ નું જોખમ પણ વધી જાય છે.
હા. પણ વૃક્ષોપ ના જીવન માટે ખુબ ખરાબ છે.
હા. આજકાલ પોલ્યુશન આખી દુનિયા મોટી સમસ્યા બની ગઈ છે. પોલ્યુશન એટલે હવા પાણી અને જમીન નો ગંદગી કરવી.
હા અને પ્રદુષણથી શ્વસનની તકલીફ થઈ શકે છે.
હા. હા પોલ્યુશન ના કારણે ગ્લોબલ વોર્મિંગ વધે છે. હવામાનના ફેરફાર થાય છે. અને પ્રાણીઓ તથા પક્ષીઓ નો જીવન પણ જોખમાં આવે છે.
પ્રાણીઓના હા પાણીય આ નદીઓ અને તળાવ સ્વચછ સ્વચ્છ રાખ હોવા જોઈએ.
હા આ તો સાચું કીધું. આપને પોલ્યુશન ઘટાવા માટે વધુ વૃક્ષો. હા લગાવવું જોઈએ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. કચરો યોગ્ય જગા પે નાખવું જોઈએ.
હ વધ અ વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ.
હા હા આ તો છે જ.
હા કારણ વૃક્ષો લગ લાગવું જોઈએ વધારે ખુબ જ.
હા તો વૃક્ષો શા વૃક્ષો શું છે. આપણ લગાવતા નહીં પણ તેની કાપણી કરે છે.
હા. અને તેના માટે પાણી વગેરે એનો પણ દુષ્કાળ પડે છે બઉ. અને પાણીનો બગાડ કરવો જોઈએ નહી.
હા તેના કારણે તો પ દૂષિત પાણી પીવાતી બીમારીઓ ફેલાય છે.
હા બીજ વીજળીની બચત કરવાની આદત તો પડવી જોઈએ.
હા હા મોસમમાં ફેરદાર વધતી ગરમી અને અનિયમિત. વર્ષા એને પરિણામ છે.
હ સાયકલ અથવા સાર્વજનિક વાહનો નો ઉપયોગ કરાવવું જોઈએ. જેમ કે ઇલેક્ટ્રિક વગેરે આપણાં બાઈક વગેરે નીકળે છે એનો ઉપયોગ પણ કરવાવું જોઈએ.
હા પ્લાસ્ટિક પણ બહુ વધી ગયું છે.
હા સ્વચ્છતા પણ જાળવી આપણી ફરજ છે.
જય્યારે હવા, પાણી, જમીન અથવા. હાવા દૂષિત થઈ જાય ત્યારે તેનું પોલ્યુશન બનાય.
હ અને પર્યાવરણ બચાવવું એ આપની જવાબદારી પણ છે. અ આપણ પર્યાવરણ બચ બચાડશું તો. આ આપણે શરીરને પણ સારું થાય.
હા આ તો સાચી કીધું.
હમ્મ. અને ગ્રીન એનર્જીનો પણ ઉપયોગ વધારો વધારોવો જોઈએ.
હા એના કારણે શું થાય છે લોકોને શ્વાસ લેવામાં તક તકલીફ, દમા અને ફેસાની બીમારી થઈ શકે છે.
હમ્મ અને. અ એવડ પેટ્રોલિયમ ડીઝેલિયમ એવા અ વાહના વગેરે વાપરે છે ને એના મએ પણ પ્રદૂષણ વધારે વધે છે. એ પણ કમી કરવાવું જોઈએ.
હા.
હ આ આજ અ. અ ઇલેક્ટ્રિકલ સ્કૂટી વગેરે નીખળે છે બાઇક, ઉબર છે. અ સાયકલ પણ નીકળેલી છે એ એવી વસ્તુ વાપરવી જોઈએ કારણ એના. તે પ્રદૂષણ વગેરે પણ કમી થાય છે.
હા બાળકોને પણ પર્યાવરણ વિશે જાગૃત
હા. કરવું જોઈએ તેને સમજાવવું જોઈએ કે પર્યાવરણ શું છે. અને એ પર્યાવરણ અ અ કમી નથી કરો તો શું થાય છે એ બી સમજાવું જોઈએ. અને પર્યાવરણમાં પ્રદુષણ વધે છે. તો આપને ભહ ત્રાસ થાય છે. આપણું આરોગ્ય આરોગ્ય પણ સારું નથી રેતું.
હા વી સાઇકોલોની હા આજની શું કે છે રી સાયકલ આવે ને આધાર કાર્ડ જોઈએ.
એ જ્યારે જરા બે કિલોમીટર હોય કે ત્રણ કિલોમીટર એના દૂરી પે બી આપ બાઈક પેટ્રોલિયમ બાઈક લઈ જઈ એ પણ ટાળાવું જોઈએ. નાના-નાના વસ્તુઓ માટે બાઈક નથી વાપરવું જોઈએ. પેદલ વગેરે જવું જોઈએ નહ તો કઈ અ પરી સાયકલ વગેરે લઈ જવું જોઈએ એના માટે.
થતું નથી એ પર્યાવરણ ને નુકસાન પહોંચાડે છે.
હા પ્રાસેક પણ બહુ કમી કરવા જોઈએ કારણ તે તે પ્લાસ્ટિક વિગળતું નથી ના એટલા માટે.
હા તો સાચી .
હમ એના માટે પ્લાસ્ટિક વગેરે પણ બઉ કમી કરવું.
હા નોઈસ પોલ્યુશન પણ ઓછું નુકસાનકારક નથી. હા મોટા હવાથી માથા ન દુખાવો અને ઊમની સમસ્યા થઈ શકે.
હા ઝાડા વગેરે પણ લગાડાવું જોઈએ. આપણ જેટલા ઝડા તોડે વૃક્ષ તોડે છે એટલે આપણ લગાડતા નથી એના માટે પાણી વગેરે પણ પડતો નથી દુષ્કાળ આવે છે. આપણે ઓક્સિજન માટે ઓક્સિજન પણ કમી પડે છે શરીર માટે. એટલા માટે ઝાડા બી લગાડાવું જોઈએ.
હા જમીનનું પ્રદુષણ પણ પ્લાસ્ટિક અને કચરાના કારણે વધ્યું છે.
હા એ કચરો પણ કમી કરાવો જોઈએ જાળવું જોઈએ ખાતરી આપણને લવું જોઈએ.
હં ઑર પોલી્યુશન મુખ્યકાર શરી નો ધુમાડો, પાનો માટે નીકળતો ધુમાડો અને ઝાડો ની ઓછી સમસ્યા છે.
હા અને અ હા અ અ જય્યારે હવા, પાણી અને જમીન અથવા આવાજ દૂષિત થઈ જાય ને ત્યારે તેને પોલ્યુશન નો કહેવાય.
હા બિલકુલ સાચી વાત પોલ્યુશન ના ઘણા પ્રકાર છે એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, નઈઝ પોલ્યુશન અને લેન્ડ પોલ્યુશન.
હા અને એર પોલ્યુશન નું મુખ્ય કારણ ફેક્ટરી નો ધુમાડ ડો વાહના માંથી. નીકળતો ધુમાડો અને ઝડો ની ઓછી સંખ્યા છે ને.
હા વોટર પોલ્યુશન પણ ગંભીર સમસ્યા છે. નદીઓ અને તલાવમાં કચરો અને કેમિકલ નાખવામાં આવે છે.
હા આ દુષિત પાણી પીવાથી ઘણી બીમારીઓે ફેલાય ફેલાઈ છે.
હમ. હા નોઈઝ પોલ્યુશન પણ ઉછવું નુકસાનકારક નથી મોટા આવાજ પિતાના માથાનો દુખાવો પણ આની ઊંમની સમસ્યા થઈ શકે છે.
હાજી જમીનનું પ્રદુષણ પણ પ્લાસ્ટિક અને કચરામાં કચરા ના કર કારણે વધે છે.
હા મોસમ માં ફેરફાર, વધતી ગરમી અને અનિયમિત વર્ષા એના પરિણામ છે.
હા અને આજે ગ્લોબલ વોર્મિંગ પણ પોલ્યુશન નું કારણે વધી રહ્યું છે ને?
હા પ્રાનીઓ અને પક્ષીઓ નો પન આના કાને તકલીફ થાય છે.
હમ અને હા ઘણા પ્રાણીઓના અ નિવાસસ્થાના નસ્ટ થઈ રહ્યા છે.
આપને પોલ્યુશન ઘટાડવા માટે શું કરું શકીએ?
આપને પોલ્યુશન ઘટાવા માટે વધારેમાં વધારે ઝાડવા વાવા જોઈએ.
ના પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછું કરવો જોઈએ.
હમ્મ, સાર્વજનિક વાહનો નો ઉપયોગ કરવો જોઈએ.
કચરો યોગ્ય જકે એ નાખવો જોઈએ.
હા રિઈઈ રિસાઇકલો ની ઈડી ઉર્જા ની આદત પાડવી જોઈએ.
હ જો આપને આજ થી નાના પ્રયાસ કરસું, તો ભવિષ્ય સારુ બની શકીએ.
હા હા સ્વચ્છતા પર્યાવરણ આપના સ્વસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.
હા બિલકુલ બધાએ મળીને કામ કરશું હા કરીશું, તો પરિણામ જરૂર મળશે.
હા પોલ્યુસન ઓછું કરવા માટે સરકાર અને નાગરિક અ નાગરિક અને બંનુ જવાબદારી છે.
હા હા હ સ્વચ્છ પર્યાવરણ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે.
અને બિલકુલ બધાએ મળીને કામ કરીને અક અક કરીશું. તો પરિણામ જરૂર મળશે. હલો.
હા બોલો, હા કચરો યોગ જગા એ નાખ જોઈએ.
હા, આજની આ ચર્ચા થી મને ઘનું સીખવા મળ્યુ છે.
હા મને પન, બઉ સારુ. તમારી ઇન્ફમેશન મળી, ચાલો ફરી મ
આ ફરી મવઉ જુ.
હા.